તો
તો.
કેમ છો મજામાં હા હેલો અવાજ હં હં.
તમે કેમ છો મજામાં
હ હા હું પણ માજામાં.
સરસ સરસ કેમ આજે યાદ કરીયા મને.
આ તો વિચાર આવ્યો કે ઘણા દિવસથી વાત થઈ નથી એટલે મેં મને એમ કે કોલ કરું.
બરાબર સરસ સરસ.
આજે સવારે જ બારીક ખોલી તો બહાર સરસ વરસાદ પડ્યો. અને ઠંડો ઠંડો પવન આવતો હતો અને પક્ષીઓનો અવાજ પણ અ મસ્ત સંભળાતો હતો અને અ જયારે વરસાદ પડે ત્યારે માટીની સુગંધ ભીની માટીની સુગંધ પણ એ એટલી સરસ આવે ને અને આખા ઘરમાં ફેલાઈ ગઈ. એ બધું જોઈને મને તરત જ અ તમારી યાદ આવી. કારણ કે તમે હંમેશા કહો છો ને કે ચોમાસુ અ તમારી સૌથી પ્રિય ઋતુ છે.
હા એ તો મને બહુ જ ગમે ચોમાસું તો. કારણ કે એમાં તો એટલું સરસ વાતાવરણ થઈ જાય ને. એટલે એ તો મને બહુ જ ગમે એમ.
હા ખરેખર. ચોમાસું અ મને પણ બહુ ગમે અને ઉનાળામાં બહુ વધારે ગરમી લાગે અને ચોમાસામાં તો કેવું ઠંડો ઠંડો પવન આવે અને જોડે વરસાદ પણ પડે.
હા એ તો તમેં એકદમ સાચી વાત કીધી.
મને તો ખાસ કરીને વરસાદ થરુ શરૂ થાય ને પહેલાનું વાતાવરણ બહુ જ ગમે છે.
આકાશ ધીમે ધીમે વાદળોથી ઢંકાાય જાય. ઝાર ના પાંદરા પવન માં લહેરાય પછી. છે અચાનક વરસાદ શરૂ થાય આ બધું જોવાની અલગ જ મજા આઈ જાય એમ.
હા સાચી વાત છે. બારી પાસે બેસીને અ વરસાદનો નજારો જોવાની ખૂન ખૂબ જ મજા આવે અને ક્યારેક તો ગરમ ગરમ ભજીયા પણ ખાવાની બહુ મજા આવે.
હા એક એક બાજુ વરસાદ ચાલુ હોય. અને બટાકાના ભજીયા હોય પછી મકઈ હોય. એ બધું હોય ને તો ખાવાની મ વધારે મજા આવે. અને આપડે સાથે બેસ. બેસીને વાતો કરતા હોય પરિવાર જોડે
હમ હમ હા સાચી વાત છે. ચોમાસુ પરિવાર ને પણ નજીક લાવે છે. અને બાળપણમાં તો વરસાદ શરૂ થાય એટલે આપડે બધા જ દોડીને બહાર જઈએ અને પછી પલળીએ અને તમને યાદ છે આપડે કાગળની હોડી પણ બનાવતા હતા
હા હા યાદ છે યાદ છે
હ પછી પાણીમાં અ પાણીમાં એને તરાવીએ ને વરસાદમાં તો આપડે છપછબીયા તો બહુ જ કરતા
હા અને કૂદકો મારે પાણી એ પાણીમાં એટલે પછી આખું ભીનું થઇ જવાય
હા એકદમ સાચું સ્કૂલ થી ઘરે ઘરે આવીએ ને વરસાદ વન વરસાદ પડતો હોય તો ખબર છે આપડી જો છત્રી હોય તોય પણ આપડે જાણી જોઈને પલળીએ
હમ વરસાદમાં પલવાની મજા આવે એટલે
હા અને ઘેર પહોંચે ને તો મમ્મી બોલે કારણ કે આપડા આપડાથી આખું ઘર ભીનું ભીનું થઈ જાય
હા અંદર તો પેલા ના આવા દે પેલા એમ કે કપડાં બદલી નાખો પછી અંદર આવાનું
હા અને અ ખાસ કરીને છે ને ગામડાનું ચોમાસું અ આમ ત્યાંના દ્રશ્ય વધારે અ આનંદ થી જોઈ શકીએ આપડે અને શહેરમાં તો હા હા હા સાચી વાત છે અને શહેરમાં તો બિલ્ડિંગો જ દેખાય પણ ગામ ગામમાં તો ગામમાં જયારે વરસાદ પડે ને ત્યારે જ્યાં જુઓ ત્યાં લીલોત્રી જ અ છવાયેલી હોય અને ખેતરમાં પણ પાક લહેરાતો હોય અને ત્યાં તો અમુક ઘણી વાર તો નાના નાના ઝરણા પણ વહેતા જોવા મળે આપણને તો એક કુદરતી દ્રશ્ય જોઈને આપડું મન પ્રસન્ન થઈ જાય
હા એકદમ એકદમ સાચી જ વાત કીધી ચોમાસાનું વાતાવરણ તો એકદમ ખુબ સુંદર અને મનમોહક થઈ જાય ઠંડી ઠંડી હવા તમે હમણાં કીધું ને કે માટીની સુગંધ માટીની સુગંધ પણ મને બહુ જ ગમે
હા
પછી ગામડાડા નો વરસાદ ગામડાનો વરસાદ જોઈને પણ એટલો આનંદ થાય ને અને કેવું ગામડામાં તો કેવું અમુક ખેડૂતો ખેતી કરતા હોય એટલે લોકોને પણ વરસાદ જોઈને ખુબ ખુશી થાય સમયસર વરસાદ આવે એટલે ખુશ થઈ જાય કારણ કે એના પાક વાવા માટે સૌથી વધારે વરસાદની જરૂર પડે એટલા માટે
હા એજ ને ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોતા જ હોય અને વરસાદ આવે તો વધારે ખુશ થઈ જાય
હા કારણ કે એમને આખા વર્ષની મહેનત વરસાદ પર જ આધાર રાખે જો સારો વરસાદ આવે તો પછી એમનું મહેનત પણ સારી ફળે પાક સારો થાય એટલે
હા એટલે જ આપણે વરસાદ માત્ર મજા માટે નહી પણ જીવન માટે પણ મહત્વ ન માનવું જોઈએ વરસાદના કારણે જ આપણને પીવાનું પાણી મળે છે ખેતી થાય છે અને જે ડેમ હોય છે એ ભરાય છે અને તે એના થી વીજળી ઉત્પન્ન થાય એટલે વરસાદ તો ખુબ જ જરૂરી છે
હા એ તો સાચી વાત છે પણ જો ક્યારેક વધારે વરસાદ પડી જાય તો પણ ખુબ મુશ્કેલી થાય પાણી પાણી બધી જગ્યાએ થઈ જાય પછી અમુક જગ્યાએ પૂરની પરિસ્થિતિ સર્જાઈ જાય ટ્રાફિક જામ થાય અને લોકોને ઓફિસ અને સ્કૂલ જવામાં પણ ઘણી તકલીફ થઈ જાય છે
હા સાચી વાત છે. ગયા વર્ષે અ અમારા વિસ્તારમાં પણ વરસાદને કારણે ખુબ જ પાણી ભરાઈ ગયું હતું. અને વાહન લોકોના વાહનો આવતા બંધ પડી બંધ પડી જાય પાણી ભરાઈ જાય વાહનોમાં એટલે
બરાબર.
અને કેટલાક લોકોને તો ઘરમાં જ રહેેવું પડે પડ્યું હતું. બાર આખા ગામમાં પાણી, પાણી થઈ ગયું હતું.
હા એટલે ત્યારે જ ખબર પડે આપણને કે કુદરત સામે માણસ કેટલો નાનો થઈ જાય એમ.
હા આ તો તમારી સો ટકાની વાત સાચી છે કુદરત સામે તો કોઈ નું, ના ચાલે.
હા, એક ગમે તેટલી મોટી સિદ્ધિ હાંસિલ કરી આપણે ગમે તેટલી ટેકનોલોજી હોય. પણ જ્યાં કુદરત પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવે ત્યારે આપણે ક્યાંય દેખાઈએ નહીં એમની આગળ.
હા, એટલે જને ચોમાસામાં સાવચેતી રાખવી જોઈએ આપડે. બહાર નીકળે ત્યારે છત્રી રેઇનકોટ સાથે રાખવો જોઈએ. પછી પાણી ભરાયેલા રસ્તા પર ઝડપથી વાહન ના ચલાવવું જોઈએ, અને અત્યારે તો વરસાદમાં કેવું. વધારે એક્ટિવા અને બાઈક સ્લીપ વધારે થઈ જાય છે. અને પછી પડી જવાય.
હા એટલે આપડે વ્હીકલ ચલાવતા તો ધ્યાન રાખવું પડે રસ્તા લપાસણા થઇ જાયને એટલા માટે.
અત્યારે વીજળી પણ પડતી હોય, ત્યારે તો ખુલ્લી જગ્યાએ તો ઊભું જના રહેવું જોઈએ.
અને આ વરસાદમાં તો કેવું બધે પાણી પાણી છવાયેલું છવાયેલું હોય અને કીચડ પણ હોય. એટલે, ગંદકી પણ હોય અને તેથી આપણે સ્વાસ્થ્યનું જ ખુબ ધ્યાન રાખવું જોઈએ. અને વરસાદમાં બહારનું ખુલ્લું ખાવાનું તોના જ ખાવું જોઈએ. કારણકે, ચેપ લાગવાનો ભય રહે આપણને.
હા, એતો તમે એકદમ સાચી વાત કીધી.
એહા આપડે વરસાદમાં પલળવાની મજા આવે. પણ બહુના પલળવો જોઈએ કારણકે આપણેે બીમાર પડી શકીએ છીએ.
હા, પાણીને લગતી બીમારી હોય નેજે પાણીમાંથી ઉત્પન થતી હોય. એ પછી બીમારી થવા લાગે ફ્લુ છે, ડેન્ગ્યુ છે, બધું જે આપણને મચ્છર કરડવાથી થાયને, બધું એટલે આપડે ઘરનું જ સ્વચ્છ અને ગરમ ભોજન લેવું જોઈએ
હું સાચી વાત છે, અને એક વાત પણ ખરી છે કે ચોમાસું આપણને અ કુદરતનું મહત્વ સમજાવે છે. વૃક્ષો હશે તોજ સારો વરસાદ પડશે, તેથી આપણે વધુમાં વધુ વૃક્ષો વાવા જોઈએ, અને પર્યાવરણની સંભાળ રાખવી જોઈએ.
એકદમ સાચું કીધું તમે હો.
આપણને આપડે એવું કરવું જોઈએ, કે દરેક વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષો વાવવું જ જોઈએ. તેનાથી આવનારી પેઢી ને પણ શુધ્ધ હવા અને સારું વાતાવરણ મળે.
હા ખરેખર આ વરસાદ માત્ર આનંદ આનંદ માટે નથી પણ જીવન હરિયાળી અને નવી આશા લઈને પણ આવે છે. એટલે જ લોકો ચોમાસાની આતુરતાથી રાહજોએ છે, અને વધારે પડતાતો ખેડૂત તોને જ વધારે ડાય હોય વરસાદની
હા એતો છે જ અને અમુક વખત એવું થાય નેજો કોઈ આપડે કોઈ જગ્યાએ સુંદર જગ્યાએ ગયા હોય. અને ત્યાં વરસાદ પડતો હોયતો ત્યાંનું દ્રશ્યતો બહુ જ સરસ લાગે.
હાએ સાચી વાત છે.
એ કે.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
જેમકે પહાડો વાળી જગ્યા છે, ત્યાં લીલુંછમ હોય ને વરસાદ પડતો હોય તોતો બહુ જ સરસ લાગે.
હમ્મ આ આજે કેવું છે. હા, હા, બોલો, બોલો.
સાપુતારા જેવી જગ્યા છે, ત્યાં આગળ હરિયાળી છે, પહાડો છે, પછી ઉપર તો ધુમ્મસ જોવા મળે, નાના નાના ધોધ વહેતા હોય. ઠંડી હવા હોય બધું આખા વાતાવરણને ખુબ જ સુંદર બનાવી દે. એટલે અમુક લોકો તો છે ને ચોમાસું આવે ને એ ત્યારે જ આવી જગ્યાએ જાય જેના કારણે બધું જોવા મળે.
હા સાચી વાત છે. આજે આ આજના સમયમાં છે ને લોકો કુદરત થી થોડા દૂર થઈ ગયા છે. મોબાઈલ અને સોશિયલ મીડિયામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે વરસાદની સાચી મજા લેવાનું પણ ભૂલી ગયા છે એટલે આપણેે પણ એવી કોઈ જગ્યાએ જવું જોઈએ. કે જ્યાં આપણને કુદરત નું મહત્વ સમજાય અને આપણે એવા કુદરતી દ્રશ્યની મજા માણી શકીએ. કે જેથી આપણને ખબર પડે કે કુદરત કેટલું મહત્વનું છે.
હા એ તો સાચી વાત છે. અને ઘરના વડીલોને પણ બાળકોને કુદરતની નજીક લઈ જવા જોઈએ. અને વરસાદમાં સુરક્ષિત રીતે ફરવા લઈ જવા જોઈએ એમ. પછી ઝાડ વિશે પર્યાવરણ વિશે બધું મહત્વ સમજાવવું જોઈએ.
હા ખરેખર તમારી વાત તો સો ટકાની સાચી છે. સારું તો આપડે પણ ક્યારેક આવી રીતે જઈશું.
હા હા પાકું -પાકું.
હમન સારું તો અત્યારે મક
હા-હા પાકું.
હા.